હેલો ભાઈ, કેમ છો તમે?
આ રે છે એકમાં?
હા ભાઈ શું કર?
હા ભાઈ તમારી વાત સાચી, એટલે કે હમને તો હું પણ અમ તો જે કોલેજ નું છે વેકેશન ચાલી રહ્યું છે તે પણ હમને ઘરે આરાંમ કરી રહ્યો છું. અને ઘેરે તો મોસી તમે જાણો જ છો કે હમણાં તો જે ગરમીની પહેલા જે સીઝન હતી ત્યારે તો આપણને કેટલી બધી ગરમી લાગી હતી અને આ વર્ષેથી એટલી બધી ગરમીનું પ્રમાણ પણ વધેલું હતું. અને આ વર્ષે તો તમને જાણતા હશે તો ઘણા બધા લોકો જે ગામડાના લોકો પણ એટલું બધું જે પેલા એ લોકો માનતા હતા કે જેમ કે પાત્રીસ થી આડત્રીસ એટલી બધી ગરમી હતી. પરંતુ હમણા તો ચાલીસ થી માનીને ચુમ્માલીસ સુધી વધી ગઈ છે એટલે હવે તો ગામ હમણાં પણ જે આપણે જે બપોરે બહાર બેસતા કે પછી આપડે ઘરે મસ્ત અમ એટલે કે જે ગામડા બપોરનો ટાઈમ હોય તે બધા લોકો આમ કામ પર એટલે કે જેમ કામ હોય ખેતરે તે પણ કરતા હતા, પરંતુ આજકાલના બપોરે લોકો પણ ઘણા જોવા નથી મળે. અને એ લોકો સાંજે પાંચ છ વાગ્યા પછી કામ કરે છે પરંત તમે જાણો છો કે આજકાલ જે બપોરને જે ગરમી પડે છે તે ખૂબ અ વધી રહી છે જેના કારણે જે ગામડાના લોકો ડરે છે કાર વાપરના કામ કરવાથી આપ ચક્કર આવી ગયા. કે પછી ગમે તે પ્રકારનો કોઈ પણ પ્ર પરિસ્થિતિ થઈ ગઈ તો પછી આપડે શું કરશું? એટલે કે અવે કા પણ ખુબ બધી રહ્યો આ વખતે લાયક્યું છે અને હમણાં ચોમાસાના સિઝન ચાલુ થઈ છે. એ હતો તે પણ હમણાં તો વચ્ચે ખુબ વરસાદ પડ્યો હતો. પરંતુ અને ઘણી બધી જગ્યાએ નુકસાન પણ થયું છે. અને અંદર સુરત છે, જેમ કે કેરળ છે, ત્યાં એટલું બધું નુકસાન થયું છે. ઘણા બધા લોકોને આજુબાજું વરસા કરતા લોકો અને જે બજારોમાં જે સુરતનો જ એક માલ તમે જાણો તો એક પ્લાઝમા પ્લેટનમ પ્લાઝમા તરીકે ખુબ મોટું જે એક એટલે કે બધું શોપિંગ મોલ જો છે ત્યાં તો કેટલું બધું નુકસાન થયું હતું. મિનિમમ બસો કરોડ જેલુ બસો કરોડ નો જે એટલું વધારે નુકસાન થયું છે ત્યાં. એટલે મેં ત્યા ન્યૂઝમાં કે પછી એવુ બધું રિલેટેડ જોય છે બધું અને ત્યાં બધું સાંભળ્યું છે એટલે કે વધુ વરસાદ પડે તો થી આવું બધું થાય છે. એટલે મારે તો એજ જ કેવું છે કે હવે વરસાદનું વધારવાનું કારણ પણ આ પ્રદુષણ છે. એટલે આપણે જેટલું પરશણ કરતા અટકાવશું તેટલું આપણા દેશ માટે સારું છે. અને આપણે જ્યાં વસવાટ કરીએ છીએ ત્યાં આપણા માટે સારું છે. બાકી તમારા ગામડામાં શું ચાલી રહ્યું છે અમના જેમ ગરમીનું પ્રમાણ કે પછી હમણા ચોમાસાની સિઝન છે તેમાં તમને કોઈ વરસાદ વધારે પડવાથી કોઈ નુકસાન થયું છે કે, પછી બરાબર છે.
હા, તમારે તમે કીધું ત અમારા ગામમાં પણ એવું હા ચાલી રહ્યું છે કે ત્યાં ગરમીનું પ્રમાણ ખુબ જ વધી ગયું છે. અને જેના કારણે આ વરસાદ પણ હમણાં ખુબ જ વધારે હા તે ખુબ જ જરૂરી છે કે, વરસાદ એ ખુબ જ સારો આવે છે. અને જેના કારણે અમારે અહીંયા ગરમીનું પ્રમાણ ખુબ જ વધી ગયું હતું. અને જેના કારણે પાક પણ સારો ન થયો હતો, કેરીનોને એવો. અને જેના કારણે નુકસાન પણ ખુબ જ ગયો હતું. અમારે એક પણ ખુબ જ ઝાડવા છે પણ તે અ દવા છાંટે તેટલા જ પૈસા પણ નીકળ્યા છે, એવું મને તો લાગે છે કેમ કે, એને લીધે ગરમીનું પ્રમાણ ખુબ જ વધી ગયું છે. અને આપણે પણ એવું કરવું જોઇએ છે કે, આપણે કચરો ગમે ત્યાં ન નાખવો જો કચરો સળગાવો જોઈએ નહી, ઓઝન વાયુઓન સ્તર અ સ્તરમાં સારું રહે એ એ રીતે કરવું જોઈએ અને જેના કારણે, ખુબ સારું લાગવું જોઈએ કે, આપણે એવું બધું કરવું જોઈએ. તમારે શું માનું?
હા! ભાઈ, તમે મારે એકદમ સાચી કરી રહી છે એટલે કે પ્રદૂષણ કરતા આપણા ઘણા બધા લોકોના કરવું જોઈએ. અને ઘણા બધા લોકો તમે જાણતા હશો કે, આજકાલના ઘણા બધા લોકો ગમે ત્યાં કચરો ફેંકે છે. ગમે ત્યાં ગમે ત્યાં એટલે કે કચરો ફેંકીને જેમકે લીલો કચરો, સુકો કચરો ગમે ત્યાં પ્લાસ્ટિક હોય છે. ગમેય ત્યાં ફેકી દે છે. એટલે એવા લોકોને મેં તો જોયા છે અને નરી આંખે જોયા છે. અને પછી એમને ત્યાં જઈને એ લોકોને જઈને સમજાય્યું, કે ભાઈ તમે કચરો શું કામ કરો છો? પછ જે લોકો ગે છે એમ પછી બોલતા હતા અને પછી મેં એમને લોકોને સમજાવ્યું કે ભાઈ તમે હમણાંથી ખર્ચો કરતા રહેશો તો, પછી આપણો દેશ ક્યાં જશે? અને આપણા દેશમાં એટલો બધી ઘણી બધી જગ્યાએ આવો કચરો જોવા મળે છે. તમે પણ આવું બધો કચરો વધારે કરશો તો પછી આ જગ્યા ખૂબ ગંદી પણ થઈ જશે, અને એટલી ત્યાં રોગચાળા એ બધુ ફેલાશે એટલે તમે પણ જે કચરો ગમે ત્યાં ની ફેકો અને જે સરકારે જે કચરાપેટી આપેલી છે, ત્યાં જઈને ફેંકો. કારણ કે તમે જાણો જ છો કે, ઘણી બધી જગ્યાએ આપણને આવા બધાં કચરાઓ જોવા મળે છે જેમ કે આપણા દેશમાં ઘણી બધી જગ્યા તમે જાણો છો કે, જેમ તીર્થસ્થાન છે ધાર્મિક મંદિરો છે. ધાર્મિક સ્થળો છે કે પછી એવા જોવા લાયક સ્થળો જેમ કે, જે સાપુતારા છે. પછી વિરસાહીન છે કે પછી ગોરવડ છે. એ બધી જગ્યા પણ આપણને કચરો બધો જોવા મળી જાય છે. જે ટુરિસ્ટ લોકો જે ફરવા આવે છે જેમ કે આપણા જે એટલે આપણા દેશના કે પછી આપડા બીજા રાજ્યોના કે પછી ગમે ત્યાં કચરો ફેંકશે ને પછી તમે જાણો છો કે, ઘણા બધા દેશના બધા નાગરિકો જેમ કે વિદેશ જે નાગરિકો હોય છે તે પણ આપણા દેશમાં આવે છે અને ત્યાં પણ એટલે આપણા દેશ આવે છે ને એ આપડી ત્યાં નો સંસ્કૃતિ જેવા જે સ્થળો ત્યાં લોકો ફરવા આવે છે અને ખૂબ ધાર્મિક રીતે એટલે કે આમ એ લોકો માને છે કે ભારત દેશ ખુબ સારો છે અને એમ સમૃદ્ધિ પણ સારી છે એ માટે આવે છે. હવે ત્યાં જ આપણને આવો બધો કચરા જોવા મલશે, તો એ લોકો શું વિચારશે એમ? એટલે મારે તો એ જ કેવું છે કે, ઘણા બધા લોકો કચરો કરે છે તે ની કરવો જોઈએ અને યોગ્ય રીતે કચરા પેટીમાં નાખવું જોઈએ. તો પછી આપણો દેશ સારો સમૃદ્ધ બનશે અને સ્વસ્થબંધ સારી રીતે આપડે યોગ્ય રીતે આગળ વધી શકશો. કારણ કે, તમે પણ જાણો દેશ બહારના જે દેશ હોય છે તે કેટલા ખૂબ સુંદર હોય છે. કેટલા સ્વસ્થ હોય છે. અને અત્યારે તમને ખબર છે કેવા નવા કાયદા નિયમો ખુબ એકદમ કડક હોય છે. જે કચરો કરે છે તે તો પછી એલોકે જ એમ મને લાગે એ લોકોનો ખુબ મોટો દંડ એ લોકો ભ ભોગવો પડે છે અને સારી એવી સરકાર ત્યાં પણ છે. એટલે એ લોકના બાર એવા ઘરના બાર કેમેરા હોય છે અને એ લોકો સારી રીતે બધાને જોઈ નિહાળી શકે છે. એટલે આપડા ભારત દેશમાં પણ એવું હોવું જોઈએ ને પછી આપડે આવું રાખવું જોઈએ તો બાકી આપડો ભારત દેશમાં એવી રિટે સમૃદ્ધિ બની શકે. બાકી તમારે શું કેવું છે આ વિશે?
હા મારે પણ એજ કેવું છે કે ભારત દેશમાં પણ સ્વચ્છતા નો પ્રમાણ ખુબ જ હોવુ જોયે. અને હું તો એવું જ માનું છું કે અમારે ત્યાં પણ જગા જગા પર હવે કચરા પેટી નાખવું જોયે. કેમકે ખેરગામ ને ગામમાં ગ ઘણા એવો આજુબાજુ કચરો ને એવા નાખી દે, એક સિટી એમ બુસ્ટ ખુબ જ સારી છે સે. કે ત્યાં ધંધાનો વિસ્તાર ખુબ જ સારું એવું ચાલે છે. અને જેના લીધે એ ખુબ જરૂરી છે કે આપણે એવું કચરા પેટી અને ગમે ત્યાં ન નાખવી જોઈએ અને જેના કારણે કચરો ન ફેલા આજુબાજુના વિસ્ તારો સારા રાખાવા જોયે. અને જેના કારણે ખુબ જ સારું રહે અને પ્રદુષણ નું પ્રમાણ ઘટાવો જોયે ગેમે જેમે ગમે તા ન પેલું ન કરવું જોઈએ અને જેના કારણે એ ખુબ જ જરૂરી છે જો આપણે હમ્મ એવું કરશો તો જ આપણને જરૂરી છે કે જ્યાં આપણે કચરા કચરા પેટીમાં નાખવો જોઈએ અને જેના કારણે ખુબ જ સારું છે. અને વધુ પતાક વૃક્ષો રોપવા જોઈએ મેં તો કેમ છુ. અને હું પણ ઘણા બધા વૃક્ષો રોપેલા છે અને મને પ્રોફિટ થાય તેવા રો પેલા છે અને જેના કારણે હું પણ એ એ એવું જ માનું છું કે ઝાડવા તો રોપવા જોઈએ અને ઘણા બધા જે પ્લાસ્ટિક નો યુઝ ઓછો કરવો જોઈએ. તમે કીધું તેમ બારના દેશમાં પણ આજે ખુબ એવું સારું ચાલી રહ્યું કે જેના કારણે અ તેઓ જગા જગા પણ બાગ બગીચાને એવું ધેરમાં ના આગ આંગણે ને એવા રહે જ છે. અને જેના કારણે ખુબ જ સુંદર લાગે છે. અને તાની તો પ્રથા જ એવી છે કે ત્યાં એક બગીચો તો બાયણે હોવો જ જોઈએ ને ખુબ જ સુંદર લાગે અને ત્યાં પિંક, પિંક વાદળ ખુબ જ હોય છે મંદ લાગે કેમ કે ત્યાં બધું વાતાવરણ અને પિંક પિંક જેવું જ લાગે છે મન તો કે તે અ ખુબ જ સારો લાગે છે જેમ કે સ્કોટલેન્ડ, એ ખુબ જ સુંદર જગા છે અને ત્યાંની સ્વચ્છતા ખુબ જ સારી છે અને એવું રાખવું જોઈએ. તમારે શું કેવું? હેલુ. હેલું. હાલુ.